ઓ, હું કરે? હા આવો છે.
કઈ નઈ બેહી રઈલી હાવ આવે. બરાબર,
જમી લીધું તમે
બાકી જ છે આજે તો લેટ જ થઇ જાહે.
હા શું બનાયવું હવે જઈમે છે ખીચડી બનાવીલી ને કઢી હતી. ને ઘરે અથાણું બનાવેલું એ મજા આવે અથાણું હાથે ખાવાનું કેરી નું મમ્મી એ બનાવેલું.
આજે તો સધાવાના છે એટલે પનીર નું શાક ને રસ ને એવું પૂરી એવું બનાવેલું સે જમાની તા આવ
હા હવે કોઈ દિવસ મેં આવે ત્યારે એવું બધું બનાવજે ભજીયા પુરી શી ખંડ ને બધું પનીર નું શાક ને બધું મસ્ત મસ્ત લઈ આવજે છાશ ને બધું
હારું હારું તું આવજે તો ખરી મેં બધું બનાવા તારા હારું સમોસા ને કટલેસ ને પાણીપુરી હો બનાઈ મુકા તને પાણીપુરી બો ભાવતીસે તે એટલે
હા પાણીપુરી તો મારી ફેવરેટ એટલે બો ભાવે એટલે દાબેલી બી મસ્ત લાગે. સેવ હાટે મસ્ત ચટણી ને બધી
હા હા. ઓકે ફ્રી જને અવડેતો
ફ્રીજ વરી અવળે તો વેકેશન છે એટલે ફ્રીજ ઘરે જ.
હા હા તો એકાદ વાર્તા બાર્તા હમભડાવ બીજું તો હું
હ મેં તો રોજ ના જ હભળાવ્યા કરું. અ આજે એક હભળાવું પછી તું હભળાવજે.
હા હારુ.
હા. પેલી મગર ને પેલ વાંદરા ની વાર્ટા સાંભળેલી ને થોડી થોડી હાંભડેલી અહે ને
અ પેલા પહેલા બો પહેલા હાભળેલી હોય તો યાદ હો ની તું હભળાવ એટલે પહિ યાદ આવી જાહે
હા એક મગર હતો ને ની એક મગર તેને પતિ ને પત્ની બે જણા હાથે રેતા હતા ને વાંદરો તે જાંબુના ઝાડ પર રહેતો હતો. ને મગર તો બો દૂર રેતો ને એક દિવસે તે મગર આવ્યો તહી તરતો તરતો આ બાજુ હોધતો હોધતો ખાવાનું. તો ઝાડ પરથી જાંબુ હતા તે જોયા એને નીચેથી બો બધા પડેલા હતા પણ હળેલા એટલે ની ખાધા ઉપર વાંદરા હતા તેન પર માયગા તો પછી વાંદરા એ આયપા એને ખાવા માટે તો ખાધા એને મસ્ત લાયગા પછી મગરને બહુ ભાઈવા પછી તે થોડાક તે વાંદરાએ વાંદરા પણ માયગા મગડે કે ભાઈ મારી પત્ની ના હાજુ થોરાક જાંબુ આપની. મેં બી ખાવડાઈ જોમ કેવા લાગે મારી પત્ની નેમ બો મીઠા છે એમ કરીને લઈ ગીયો મગર એની પટની પાહે તો મગરની પત્ની એ ખાધા જાંબુ તો એને બી મસ્ત લાયગા પછી મગર ની પત્ની ને વિચાર્યો કે આ જાંબુ વાંદરા જાતા નઈ ત રોજના ખાતા ઓહે. તો એનું રડાઈ કેટલું મીઠું અહે એમ કરીને. કેવા લઈ ગઈ મગર ને. કે પછી એનું હૃદય મસ્ત ઓહે તો પછી એનું કાળજુ આપડે ખા એ તો કેટલું મીઠું લાગે હે એમ કરીને મગર ને કીધું કે એનું કળજુ લી આવ એમ કરીને. મગરભાઈ તો વાંદરા ને લેવા માટે ગયા તા. ઝાડ પાહે પહી. કે વાંદરાને કીધું. તે મારી પત્ની એ તને છે ને ખાવા માટે બોલાય્વો છે અને જાંબુ મસ્ત લાગેલા એમ કરીને પતાઈને પછી લઈ ગયો. તો મગર વાત કરતા કરતા એનાથી બોલાઈ ગયું. કે તું જાંબુ ખાઈ તો તારું કાળજુ કેટલું મસ્ત હશે મીઠું અ એમ કરી ને કેવા લાયગો. તો વાંદરાભાઈ ને ખબર પડી ગઈ એટલે મગરભાઈ ને કીધું વાંદરા એ કે સાઈડે જરાક લઈ જાવ ને સાઈડે સાઈડે વચ્ચે મને બીક લાગે એમ કરીને સાઈ ડે સાઈડે મગરભાઈ ને કીધું કે લઈ જાવ એમ કરીને પછી વાંદ્રા ભાઈ ને ખબર. એટલે વાંદરાભાઈ તો સલાંગ લગાવી એવી. એ ડાયરેક્ટ નદી ની તે પાર પછી. વાંદરાભાઈ એ મગરને કીધું કે મને ખબર જ હતી કે તમે મને ખાવા માટે લઈ જાઓ છો. એમ કરીને કીધું કે પછી વા મગરે કીધું. તે એની પત્ની પાસે ગીયો ને પછી કીધું કે મગરભાઈ તે ખબર પડી ગઈ એટલે પછી ની લાવાયું એમ. એની પત્ની બો ગુસ્સે થઇ ગઈ. એમાં આવું હતું મગરભાઈ ને વાંદરાભાઈ ની વાર્તામાં.
એવું કે મસ્ત હતી વાર્તા.
હવે તમે હંભરાવી જવો એક વાર્તા મેં તો રોજ ના જ હંભળાવું રોજના એટલે રોજના જ વડી મસ્ત મસ્ત વાર્તા. મજા આવે વાર્તા હાંભળવાની ને કેવાની.
હા આજે મેં હાંભળાવી જોમ તમે બધી. ઘેટાં ને બધું સિંહ ને પેલી. ચરાવાજાય તે તો હાંબરેલી હે કે ની હાંબરેલી
હાએ થોડી થોડી હાંબરેલી પણ બો યાદ નથી એમ થોડી થોડી જ યાદ.
હા તમે આવે તો હું તેજ હંભળાવું. એક છ એક છોકરો હતો એ રોજ ના તેના પર બો બધા ઘેટાં અને બકરી બકરીને ગાય નેવું બો બધા ચાલપા તે રોજનાં જંગલ ના ચારવા જાય પણ તે છે ને બોવ મસ્તી ખોર બો કંટાળે ગામ વાળાને રોજ ના એમ. તો તે જંગલમાં જઈને અ ચરાવા ગયા. તો તેને શે ને બધાને ચીડવાનું મન થઈ ગયું એમ તો તે બુમ મારવા લાગ્યું બધાને બધા ગામ ગામમાં જઈને કેય કે વાઘ આયવો વાઘ આયવો એમ કરીને બોવ ચીરે બધા આવી રિયા. પણ વાગ તો આયવો જ ની પહી બો હસ ત ગામ વાળા પર બો હસવા લાયગો. તો પછી કામ વાળા બધા બો ખીજવાયા તેના પર ની આયો તો હું કરવા કેયા કરેને એમ કરી. પછી એવું બે ત્રણ દિવસ બે ત્રણ વાર કયરુ હું કે. પછી કઈ ની પહી બીજે દિવસે પાછા ગીયો.
ને તે દિવસે પાછો એવું જ ક રહ્યું એવું બે ત્રણ દિવસ સુધી ચાલ્યા કર્યું પછી ટેગગશે તે ચરા એનું હચુ વાગ આવી ને તેના બધા બકરીને ઘેતા અને ગબડા ને એવું બધું ખાઈ ગય ને પછી તે ગામ વાળા ને ક વા ગયો તો કોઈ હાથ જ વાયને દિવસે એને ખબર પડી કે તે દિવસથી બંધ કરી દીધું દૈમિક વતા
એવી રીતે આપણેે રોજના વાર્તા કરીએ ને સાંભરવાની મજા આવે એટલે રોજતા કર્યા તો હારું પડે આપડે મજા આવે વાટા હભરવા ને નવું કઈ જાણવા મળે નાના છોકરાને બી કેવા કામ થઈ કે અ વાતાા સાંભળ નલ અત્યારે સ્કૂલ માં કેટલી મજા આવતી વાર્તા ટીચર આપણને સાંભળાવતા આપડે કેટલું ધ્યા એકમ શા સાંભળતા મજા આવતી
સ્કૂલમાં તો મને તો મે તો બી સ્કૂલ મને બીક લાગતી હતી અમારા સ્કૂલમાં તો પે બોલવાનું રાખતા હોય નંબર પ્રમાણે બધાને બોલવાનું રોજ ના ઘડિયા અને સમાચાર વાચવા એવું બધું તો મને તો બહ ભીક લાગ મારી વારી આવે ને તો હ તું જાતી જ નહતી પણ ટીચર બીજા દિવસે પાછા મને બોલવાતાતા એટલે પછી જવા જ પડે એમ તો બી ત બીતી મેં તો બોલતી હતી મને તો બહ વીિક લાગે પહી ટીચર બી બહ પાકા એમને વીિક લાગે ખબર કે નહ એટલે રોજ ના મોને જ બોલવાડે એમ ઊભી કરીને
હા પણ સ્કૂલ માં જે મજા કરેલી તે અલગ જ હતી બહ મજા કરેલી પણ સ્કૂલમાં આ આપણે ભણી રહએ એટલે કઈ મજા જ નહી આવે સ્કૂલમાં કેટલી મજા બીગળ્યા હાથે રમતા પછી પેલું પઠરા રમ પેલા પાંચ પછા લઈને પછી રમતા તે પછી કેરમ પછી કાડોના ડ મકડા બનાવતા પછી ગોલ ગોલ બોલ બનાવતા પછી ગણતા અને બધા કેટલી મજા આવતી
અમે તો પેલું અ કે પેલા અલ્ગ ચલાની વાર ચાર ખૂણા વારું પેલા આવતું હતું તે બહ રમતા હતા અમે તો ત્યાં બહ રિસર્ચ પડે એટલે તે જ રમવા દડી જાય
હા પછી પેલું પછી ક્રિકેટ રમવાની મજા આવતી બોલ બેટ ને પછી આ દળ ઠીકરી એમ કે સાઠ ખીચી મૂકે અને પછી એ ડડા થી પેલું મારવાનું એને બોલ થી તે રમતા મજા આવતી મન અમારે પાસે મંદિર બી ત્યાં જ કે એ ત્યાં મસ્ત બનાવેલું એટલે અમે ત બપોરે રીસેસ પડે જમીને ડાયરેક પછી ત્યાં જ રમ જ લાગી જતા પછી પછી દર્શન કરતા હોવારે સ્કૂલે જતા ત્યારે દર્શન કરતા એટલે મજા આવી જાતી પછ ફૂલ બી બહ બધા નાતો એટલે એટલા બષ ફૂલ ને સુગંધ બી બહુ મસ્ત આવ્યા કરતા મંદિર પાસે સ્વામિનારાયણ નું મંદિર છે ત હા મે સ્કૂલ એટલે દર્શન બી થઈ જાય ને રમવાની બી મજા આવી જાય.
શું કરે તો હમણા?
હવે શાંતિ છે. હવે એક્ઝામ હતી તે પતી, હવે હવે શાંતિ છે. ચાલ, તો હવે કાલે કરા ફોન.
સારું, સારું, ચાલ.